હલો કેમ છો મજામાં
મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
હ આજે આપડે વીજળીના મહત્વ મહત્વના વિશે આપડે થોડુંક ચર્ચા કરી લઈએ
હા બરાબર વીજળી ખરે ખૂબ કામની વસ્તુ છે અને એ ઊર્જા છે. ઘેરમાં વીજળીના તો કામ નથી થતું
સાચી વાત છે કારણ કે આપડે કઈ પણ કામ કરવા જઈએ તો બધાથી પેલા આપણને વીજળીની જરૂર પડે છે જયારે વીજળી પેલા નોતી ત્યારે આપડે આટલું બધું અ કામ નહોતા કરી શકતા અત્યારે વીજળી વગર આપડે એક મિનિટ પણ રેવું મુસ્ક કેલ થઈ જાય છે ચલો ગામડામાં થોડું આમ તેમ ચાલે કારણ કે અ વીજળી જતી રે તો બાર અ વૃક્ષો હોય એની નીચે ય બેસી શકે હા વૃક્ષો નીચે આપડે બેસી શકીએ બાકી શહેરોમાં તો એ પણ અત્યારે મુમકીન નથી
બરાબર સીટીમાં તો નથી ચાલતું વીજળીની એટલી ગરજ થઇ જેયલી છે ને વીજળીનો આ પડધો એક સેકન્ડમાં જે લાઈટ ગઈ કે એક સેકન્ડ બી કોઈ રેતુ નથી
સાચી વાત છે જેમ કે અત્યારે શિક્ષણમાં પણ વીજળીનું એટલું મહત્વ છે. આપડે છોકરાઓને ભણવા મોક લીયે ત્યારે સ્કૂલમાં વીજળી હોય તો જ એ કોમ્પ્યુટર ચલાય એ લોકોના પ્રોજેક્ટ કરી શકે ઇન્ટરનેટમાં ને અત્યારે હા પેલે એવું હતું કે બ્લેકબોર્ડ ઉપર ભણાવતા પછી ગ્રીન બોર્ડ ઉપર ભણાવતા અત્યારે ટીવી જેટલું ડિજીિટલ ટીવી મૂકી દે છે ને કે ટીવી ઉપર જ કામ થાય છે જો વીજળી જતી રહેે તો એ લોકો ભણાવી શકતા નથી.
અને પેલા લોકો છે ને દીવો લગાડે લાભ લાઈટ જાય તો દીવો લગાડીને બી અભ્યાસ કરી લે છે. પણ હાવણા તો વીજળી સિવાય તો કામ જ નથી ચાલતું જેને સી શીખવાનું જે શિકવાનું રે તો શીખી જાય છે પણ હાવણાંનું તો કોઈ ના કોઈ નથી. મા સોલ કરતું કે વીજળી ના બિના વીજળીના બિના તો કોઈ જ હોમવર્ક નઈ કરતું પણ પહેલાં લોકો જે હતા ને વીજળી નઇ આવતી તો રાતે ને રાતેે જ મુજે રાતો રાત બઠીને દીવો લગાડીને તેમાં ઉજાડીને હોમવર્ક કરતાં તા
હા અને છે ને હા અને દિવસ માં એ લોકો નોકરી કઈ પણ નાની કેટલી માં કેમાં છોકરાઓ અ કેટલી ઉપર બેસીને પણ અ કરાવ આવી રીતે કરતા તા. કામ કરતા હતા નાના છોકરાઓને પણ અત્યારે નાના છોકરાઓ અ બાળમજૂરી બંધ પ્રથા બંધ થઈ ગઈ છે કે બાળમજૂરી હવે કરવા નથી દેતા. અ જે છોકરા છોકરાઓ બાળ મજૂરી કરતા હોય એને પણ ત્યાં એને પણ પોલીસ લઈ જઈ છે અને ને પણ લઈ જાય છે જે પેલે છે ને છોકરાઓ કામ કરતા ને રાતના એ દીવા નીચે વાંચતા દીવાની સામે બેસ સિને ભણતા ત્યારે ને બહારની આવી અ સ્ટ્રીટ લાઈટો એ લાઈટોની નીચે પણ બેસીને ભણી લેતા. પણ અત્યારના છોકરાઓ માટે તો વીજળી ખુબ જ જરૂરી થઈ ગઈ છે.
કોઈને સહેન કરતું હમણાંનાં જીવનમાં તો.
તો અત્યારે ઘરમાં પણ એસી ગીઝર ટીવી અ મોબાઈલ ના ચાર્જર આ પાણી પીવાનું હોય છે આરોમાં પણ લાઈટની જરૂર પડે છે અત્યારે. જે આપડે પેલે મ્યુનિસિપાલટી નું પાણી પીતા હતા અત્યારે એવું નથી. ત્યારે પાણી માટે પણ આરોમાં આપણે લખાવીએ છીએ. કે એ એમાં પણ આપડી વીજળી જાય છે. ના અત્યારે પેલા તો લાઈટ બિલ એટલું આવતું પાંચસો છસો રૂપિયા અત્યારે પાંચ હજાર રહી ઓછું પડે છે એનાથી વધારે આવે છે.
બરાબર છે મને એમ. અ ખુબ મહત્વનું ભી છે પણ પૈસા ભી વીજળીના કેટલા આવે છે. મહિનાના તો મુજે આપના પર ડિપેન્ડ છે કે આપણ કેટલું મહિના મે રોજ વીજળી ચલવા ચલાવવાનું શું કરવાનું.
સાચી વાત છે તો વીજળી ના લીધે આપડે કામ પણ એટલું સરળતાથી ફટાફટ થાય છે વીજળી લીધે આપડે પૈસા પણ એટલું કમાઈ શકીએ છીએ સોશિયલ મીડિયા ઉપર ઉપર ને બધા ઉપર આપડે
વીજળીનો ફાયદો બી છે કે આપણ સંપર્ક ભી મોબાઈલ પે ઇન્ટરનેટ પે ટીવી પે આપણા કોમ્પ્યુટર પે અ બિજળી તે ચલચે શકે તો આપણ મોબાઈલ બી લગાવી શકીએ છે. પ આપનો કારખના મે ટનામે મોટે મોટે કમપનીઓ મે પ કારખાના મે ઉત્પાદન મે મુઝે જ્યાં વસ્તુ બને છે. ત્યાં ભી ઉર્જા રહે છે તો કામ ચાલે છે મશીના વગ
સાચી વાત છે. જે પેલે પેલે પેલેના જમાનામાં એવું હતું ઘરઘણતી નહોતી આપણે હાથ પીસતા ત ઘઉં ત્યારે રોટલી બનાવતા ને અત્યારે એ પણ ઇલેક્ટ્રિક થી ફટાફટ થાય છે. બધા એમાં કમાણી પણ કરે છે અને બીજાનું કામ ફટાફટ થઈ જાય છે. એટલે આપડે ઘરની સ્ત્રીએ જ બધું કરવું પડતું હતું.
બરાબર. અને આરોગ્યની સેવાવામાં તો દવાખાનામાં જઈને તો હોસ્પિટલ મે હણા એસરે એક્સરે કાઢવાનું. ભાઈ એ સી કુલર આઈ સી યુ પછે જ આ વીજળી છે તો ચાલુ છે ને તો નથી ચાલવું. અને દવાખાના બી ના ચાલવાવ બરાબર, હા સોનોગ્રાફી ખુબ સારા બરાબર. અને ઇલેક્ટ્રિકલ વાહના બી છે રેલવે સ્કૂટી ઇલેક્ટ્રિકલ મજે પ્રદૂષણ નાય બટા મજે ઊર્જા છે તો વાાતુક ભી ચાલે છે. વ એ ઘરના ઘેરના તો ખૂબ જ ફ્રીજ, વોશિંગ મશીન. પંખા લાઈટ મજે કુલર. ખુબ સારા વસ્તુ છે એવા કે વીજળી પે ચાલે છે.
સાચી વાત છે.
મજ ખૂબ અને છે. પણ પહેલા લોકો તો ખુબ સહન કરતા હતા. પણ હાવડાના લોકો તો ના સહન કરબો. જો.
અત્યારે એ સી વગર નથી રહી સકતા. એ સી વગર નથી રહી સકતા
પણ વીજળી ના તોટા ભી છે મજે વીજળી થી આપણ દૂર રહેશું તેટલું સારું છે નહી તો આપણા જીવનનો ખરે ધોકો છે. આપણ વીજળી ને જોડે ગયા તો ત્યાં હાથ લાગાડે તો આપને શોખ બટશે ઇલેક્ટ્રિક એકલ વસ્તુની જોડે આપણ
છે પણ આપડે વીજળીની રીતે કામ આપડું સરળ બને છે ને કામ આપડે ઝડપ થી ફટાફટ કામ પતાવે જેમ કે પેલે આપણે પીસવા બેસતા તો સવારે પીસી પીસી ને ત્યારે આપણે માંડ રોટલી ના કરી શકતા હતા. અત્યારે એટલું ઝડપથી આપડે પંદર વીસ કિલો એમનેઆમ દરાઈ જાય છે.
બરાબર. અને આપના મજે અ શોર્ટ હોય શર્ટ થઈ જાય છે. કારખાનામે દિનામે સ્પોર્ટ ઠવાના ધાગ ભી રહે છે. ઓ મજે ઉર્જના એનાથી મજે આપને કામ બી તોટો બી છે. ફાયદો બી છે પણ જાસ્તૌ કરીને મારા માટે તો ફાયદો જ છે.
વીજળી સિવાય તો જીવન નહી મયે.
ને આપણે હા પણ આપણેે જેમ બને એમ આપણે વીજળીનો ઉપ. ઉપયોગ આમ કરવો જોઈએ. કામ હોય ત્યારે જ કામ ન હોય હવે આપણે એક રૂમમાંથી બીજા રૂમમાં જઈએ તો પછી આપડે લાઈટ ને પંખા ને બધું બંધ કરી દેવું જોઈએ એટલે ખોટું બિલયે નો આવે.
હા, મજે બરાબર વીજળીની બચત બી કરવી જોઈએ. પણ એટલું છે કે ટાઈમ ના હિસાબથી આપણે કામની વખતે આપણને વીજળી પંખો લાાઈટ ચાલુ કરવાનો પછી બંધ કરી દેવાનો તો આપની વીજળી બી બચે અને આપણને મજે ધોકો બી ના મજે હા અને કારખાના મેય તેનામે બ્ઠામાં મજે જગાહ-જગાહ પે... શોપ મે બઠ્ઠા બધા ઠિકાને લાઇટ પંખો વગેરે મે જોયા. બીજેળી છે તો ચાલી રહી. જે સૌ વઠું વીજળીના રેહો તો ના ચાલવ તો પણ આપણને વીજળી બચાવવાને કરતા તેનો મજે આપણને કમ ઉપયોગ કરવો જોઈએ.
એમને પેલે પેલે આપણને એવું લાગતું હતું કે વીજળી વગર પેલે રેહતા હતા પણ અત્યારે આપણે ખાલી સોચીએ કે વીજળી વગર આપણે એક દિવસેય રહેેવું હોય તો આપણને એવું થાય. કે યાર ગરમી વગર આપડે પંખા બંધ કરીને કેવી રીતે રહેવું ગરમીમાં પછી પાણી વગર આપડે પંપ બંધ થઈ જાય મોબાઈલ આપડો ચાર્જ નો થાય ટીવી બંધ થઈ જાય તો છોકરાઓ ટીવી છે. અત્યારે ટીવી છે, મોબાઈલ છે તોય છોકરાઓ આપણને એટલા હેરાન કરે છે. પેલે છોકરાઓ બધા નીચે જ રમતા અત્યારે તો છોકરાઓ એટલા કિડનેપને બધું થાય છે કે આપડે છોકરાઓને દૂરએ કશે મોકલી નથી શકતા. બસ આપડી સામે જ રાખવા પડે છે ગમે તે જગ્યાએ.
બરાબર મજે પણ પેલા લોકો તો ઘરે જ ખૂબ સહન કરતા હતા. બધુ મજે હાથથી કામ કરવાનું. શરીરની બી એક્સરસાાઈઝ બી થાય છે. વધુ થાય છે. ફોન તો નથી હોતો ફોન બી ફોન પે બી પેલે ચિત્ઠથી કરે છે. લખવાનું ને પછી વાત થાય છે અને પેલા લોકો મોબાઈલ બી નથી મોબાઈલ બી નથી વાપર કરતા હતા. અને વીજળીનો બી ગેસનો વાપર નથી થતો હતો. બરાબર પણ હમણાના
વીજળી ની કિંમત હા અત્યારના જમાનામાં એવું છે ને કે વીજળીની કિંમત કિંમત ત્યારે જ સમજાય. અત્યારે કિંમત નથી? અત્યારે કોઈને કંઈ નથી ફરક પડતો બધું મળી રહે એટલે પણ રાતે જો લાઈટ જતી રહે ત્યારે ખબર પડે કે છે ને સારી આ વીજળી કેટલી જરૂરી છે આપડા માટે
નય કરતા બરાબર પણ પહેલાં લોકો છે ને બધું કામ સધાનું કરવાનું લોકોજ બધું કામ કરતા હતા. તો તેનો શરીરની એક્સરસાાઈઝ બી થતો તો તેનું શરીરને આરોગ્ય બી સારું રહેતુ. હતુ. તો પણ હણાં બધા લોકો મશીનો ઓટોમેટિક મશીન લાવે છે ઘેર મશીન હાથવાળા કપડા ધોવાનું વોશિંગ મશીન પૂસવાનું પણ જે બધું સૌ બું આવડા મશીના બની ગયા છે પણ તે આપણા ઇલેક્ટ્રિકલ વીજળી એ બી છે બરાબર! પણ એટલું ના જોઈએ. વીજળી ની છે, તો જાસ્તો ઉપયોગ ના કરવો જોઈએ. બરાબર?
હમ્મ. સાચી વાત છે.
હમ્મ. પણ આ તો જેટલું થાય એટલું કરવું જોઈએ.
જેને ફાવે એને જ કપડાં ધોવાના મશીન ને એવું ફાવતું હોય. કેમ કે મને જ નથી ફાવતું. મને તો એના કપડા હું ધોયેલા પહેરું નહીં. એવું છે. અત્યારે પછ છોકરાઓ વધારે છે, એવા ફોરવર્ડ થઈ ગયા છે. સારું ચલો તમારી સાથે વાત કરીને મજા આવી.
બરાબર ચાલશે.
ચલો, ચાલો બાય.
બાય.